ઓ.
કેમ છો બેન?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હુંઈ પણ મજામાં છું. આજ હું તમારી સાથે જીવનના એક બહુ જ મહત્વપૂર્ણ વિષયમાં વિષય પર મારા વિચાર રજૂ કરવા માંગુ છું મારા ભાષણનો વિષય છે સમયનું મહત્ત્વ અને સફળતા સમય જીવનની સ ચિમની સૌથી અમૂલ્ય સંપત્તિ છે દુનિયામાં પ્રત્યેક વ્યક્તિને એક દિવસમાં સમાન સમય મળે છે પણ જે વ્યક્તિ આ સમયનો યોગ્ય ઉપયોગ કરે છે તે વ્યક્તિ જીવન માં સફળતા પ્રાપ્ત કરે છે પેસા વસુ અને અન્ય ચીજો ગુમાવ્યા પછી વાપસ મેળવી શકાય છે પણ એક વાર પસાર થયેલો સમય ક્યારે જ વાપસ આવતો નથી એટલે જે કહેવાય જે સમયની કદર કરો કારણ સમય જીવનનો આધાર છે સફળતા મેલવવો માટે ફક્ત સપના જોવા પર્યંત નથી પણ સમયનો યોગ્ય નિયોજન મહેનત અને અનુશાસન જરૂરી છે જે લોકો સમયને મહત્વ આપે છે તેઓ પોતાના લક્ષ્યને સફળ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ ઘણું છે, યોગ્ય સમય પર અભ્યાસ કરવો નહીં વસ શું શીખવી કૌશલ વિકસિત કરવું અને ભવિષ્યની તૈયારી કરવું સમયના સદુપયોગથી સંભવ બને છે સમય નો દુરુપયોગ આલસ અને કામને ટાલવાની આદત સફળતાના માર્ગમાં અડચણ‌ બંને છે. એટલે આપને પ્રત્યેક ક્ષણની કિંમતી સમજવી જોઈએ અને સમયનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈ જોઈએ હંમેશા એક વાત યાદ રાખવી બેન આપ ને જે સમયને સન્માન આપે છે સમય પણ. તેને સફળતા આપે છે
એકદમ સાચી વાત થઈ બેન. તમારી વાતે બહુ જ ચોક્કસ લાગી તે મને પૂરું અ સાચું સમજાયું સમયનું મહત્ત્વ સમય જીવની સૌથી અમૂલ્ય સંપત્તિ છે દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ. વ્યક્તિને દિવસમાં સમાન સમાય મળે છે. પણ જે વ્યક્તિ આ સમયનો યોગ ઉપયોગ કરે છે, કે વ્યક્તિ જીવનમાં સફળતા કરે છે પૈસા વસ્તુ અને અન્ય ચીજો ગુમાવ્યા પછી વાપસ મેલી શકાય છે પણ એકવાર પસાર થયેલો સમય ક્યારેક વાપસ આવતો નથી એટલે જે કવાય છે સમયની કદર કરો કારણ જીવનનો આધાર છે, સફળતા મેલવા માટે ફક્ત સપના જોવા પર્યાપ્ત નથી પણ સમય નું યોગ્ય નિયોજન મહેનત અને અનુશાસન જરૂરી છે. જો લોકો સમયનો મહેત્વ કાપે છે તેઓ પોતાનાં લક્ષ્યને સરલાળથી પ્રાપ્ત કરી શકે છે. જે વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ ઘણું બધું કરે છે. યોગ્ય સમય પર અભ્યાસ કરવો, નવી વસ્તુઓ શીખવી, કૌશલ્ય વિકસિત કરવું. અને ભવિષ્યવાણી તૈયારી કરવું. આ બધું મધ સમય મુક્તિ સંભવ બને છે. સમયનો દુરુપયોગ, આલસ અને કામને ટાલવા અડચન બને છે. એટલે તે ક્ષણની
એકદમ
અ સમજવી જોઈએ, અને સમીયોનુ સકારાત્મક ઉપયોગ કરવો સમયને સમાન આપે છે, સમય પણ તેને સફળતાં આપે છે. આવતાં ભાગમાં આપણો સમય વ્ય વસ્તા પરને સફળતાં પ્રાપ્ત કરવાની મહત્વપૂર્ણ રીતો વિશે છે.
એકદમ સાચીવાત બોલી તમે બેન બહુ સારું સમજાયું મને. માંગલા ભાગમાં આપણે સમય વ્યવસા વ્યવસ્થાપન અને સફલતા પ્રાપ્ત કરવાની રીતે વિશે ચર્ચા કરી હવે આપને સમયનાં સદુપયોગથી જીવનમાં આવતાં સતા સકારાત્મક પરિવર્તન ને વિચાર વિશે વિચાર કરીએ. સમય જીવનનો એક અમૂલ્ય ભાગ છે. જે વ્યક્તિ સમયની કિંમત કરે છે. સમયની કિંમત સમજે છે. તે વ્યક્તિ પોતાનાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હંમેશાં પ્રયાસ પ્રયાસરત રહે છે. સમયનો સહી ઉપયોગ વ્યક્તિને સફલતા આત્મવિશ્વાસ અને પ્રગતિ તરફ લઈ જાય છે. સફલ સફલ લોકોની સફલતા પછલ એક મોટું કારણ છે. સમયનો યોગ્ય ઉપયોગ તેઓ પોતાનાં સમયનાં વ્યથૅ કાર્યોમાં બગાડતાં નથી. પણ, જ્ઞાન મેલવા, જ્ઞાન મેલવવા, કૌશલ વિકસિત કરવા અને પોતાનાં લક્ષ્ય તરફ આગલ વધવા માટે ઉપયોગ કરે છે. જીવનમાં કેવલ સપના જોવાથી સફલતા મલતી નથી. સપના પૂરા કરવા માટે મહેનત, અનુશાસન અને સમયનું સહી વિયોચન નિયોજન જરૂરી છે. જે વ્યક્તિ આજૂના સમયની કદર કરે છે. તે આવતી કાલે સફલતા પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી જીવનમાં સમયનો સદુપયોગ ઘણો મહત્વપૂર્ણ છે. યોગ્ય સમય પર અભ્યાસ, પુનરાવર્તન નઈ વસ્તુ શીખવી અને આરોગ્યની કા કાલજી લાગતી આ બધું ભસી ભવિષ્ય ભવિષ્યને ઉજ્જવલ બનાવે છે. આપને હંમેશાં આપને મેં હમેશા યાદ રાખવું જોઈએ. સમય વાપસ આવતો નથી એટલે માલ્યતા પ્રત્યેક ક્ષણને સફલતા માટે ઉપયોગી બનાવો. ચલો આપે સંકલ્પ કરીએ હું સમયનો સમ્માન કરીશ. હું આલસ અને ટાલ ટાલ ટુલ થી દૂર રહીશ. હું મહેનત, અનુશાસન અને સમયના સહી ઉપયોગ દ્વારા સફલતા પ્રાપ્ત કરીશ.
અ એટલે અ ખુબ ચોક્કસ વાત કીધી જે બેન અ અને સફલતા એકબીજા સાથે ગહરાઈથી જોડાયેલા છે. જે વ્યક્તિ સમયનું કદર કરે છે તે જીવનમાં મલત અવસરનોની યોગ્ય ઉપયોગ કરી શકે છે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. ઘણીવાર વ્યક્તિ પાસે પ્રતિભા હોવા છતાં સમયનું યોગ્ય નિવેયોજન ન હોવાના કારણ તે સફલતા પ્રાપ્ત કરી શકતો નથી. પણ જે વ્યક્તિ મે મો મહેનત સાથે ર મય સમયનો સહી ઉપયોગ કરે છે તે જીવનમાં મોટી ઉપલબ્ધિ યા પ્રાપ્ત કરી શકે છે. સમય આપણે શીખવાડે છે કે પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. આજ કરેલી મહેનત, અનુશાસન અને સમયનું સદુપયોગ આવતી કાલનું ઉજ્જવલ ભવિષ્ય બનાવે છે. સફલ વ્યક્તિ હંમેશા પોતાના સમયની યોજના બનાવે છે. તેઓ જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપે છે અને આલસ અને અ ટાલટુળ થી દૂર રહે છે મિત્રો આપણે સમય ને આખૂ મય મિત્ર બનાવો જોઈએ. સમય નુ સન્માન કરુંશું તો જીવનમાં સફળતા પાઈશું. પ્રગતિ અને આત્મવિશ્વાસ જરૂર મળશે. સમય એક અવસર છે જે વ્યક્તિ તોને યોગ્ય ઉપયોગ કરે છે. તે જીવનમાં સફળ જરૂર બની શકે છે. એ જો હું સમયની કિંમત સમજીશું હું પ્રત્યેક ક્ષણ નો સકારાત્મક ઉપયોગ કરીશ હું મહેનત અનુશાસન અને સમયના સહી ઉપયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરીશું
એકદમ સાચું બોલી તમે બેન સમય જીવનની સૌથી અમૂલ્ય ભેટ છે. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે તે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે યોગ્ય દિશામાં પ્રયાસ કરે છે સમયનું દુષ સદુપયોગ આપને સપનાઓના સપનાઓને સાકાર કરવાની શક્તિ આપે છે જીવનમાં સફળતા ફક્ત ભાગ્યથી નથી પણ મહેનત અનુશાસન આત્મવિશ્વાસ અને સમયના યોગ્ય ઉપયોગથી મળે છે જે વ્યક્તિ આજના સમયની કદર કરે છે તે આવતી કાલે તે આવતી કાલે
જી બેન તમારી વાતે બો સાચી લાગી
સમય જીવનની એકદમ સાચી વાત છે તમારી જીવનમાં સફર ફક્ત ભાગ્યથી નથી મહેનત પણ મહેનત, અનુશાસન, આત્મવિશ્વાસ અને સમયના યોગ્ય ઉપયોગથી મળે છે, જે વ્યક્તિ આજના સમયની કદર કરે છે, તે આવતીકાલે સફલતા અને સન્માન પ્રાપ્ત કરે છે, આપને ક્યારે સમયનો વ્યર્થ બગાડ બગાડ કરવો જોઈએ નહી આલસ ટાલટલું તાલટુલ અને ન કારાત્મક વિચારોને દૂર રાખીને પ્રત્યેક ક્ષણને ઉપયોગી બનાવન બનાવવો જોઈએ.
એક એકદમ સરસ વાત છે. આપણે ક્યારેક સમીયનો વ્યર્થ બ બગાડ કરવું જોઈએ તથા આલસ ટાળું ટૂળ બને નકારાત્મક અ યાદ રાખજો કે આજને અભ્યાસ હશે મહેનત તમારા ઉજ્જવેલને ભવિ સુધારે છે, સમયને યોગ્ય દિશા આપશે તો સફલતા તામે જરૂર બને છે. હું સમય કદર કરીશ મારા મોટા નિયમિત મહેનત કરીશ પ્રત્યેક ક્ષણે સંકારાત્મક ઉપયોગ કરીશ હું પણ અને અનુશાસન દ્વારા સફલતા પ્રાવિસ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેન.